હલો હલો
હાલો
કેમ છો મજામાં?
હા મજામાં.
હલો
હા મજામાં મજામાં.
હા આજે હું ખુબ જ અગત્યની વાત અ અગત્યની વિષયને વાત કરવા જઈ રહ્યો છે જેનો ટોપિક છે સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ આજના સમયમાં ઘણા બધા યુવાનો જોબ શોધા કરતા પોતાના શરૂ કરવા તરફ વધુ આકર્ષી રહ્યા છે નવા વિચારો નવા વિચારો અને ટેકનોલોજી ના કારણે સ્ટેટપ ક કલ્ચર એ ખુબ જ ઝડપેથી વધી રહ્યું છે. સ્ટાર્ટઅપ એ નવી આઈડિયા પર આધારિત બિઝનેસ જે લોકોને સમસ્યા ન સોલ્યુશન આપે છે. ભારતમાં પણ ઘણા બધા સક્સેસફુલ સેટઅપ ઉભા થયા છે જે કે જાણે દેશની ઇકોનોમી અને એમ્પ્યમેન્ટમાં મોટો ફાળો આપ્યો છે. સરકાર પણ સ્ટાર્ટઅપ અને ઇન્ડસ્ટ્રીને ખોધ કરવા માટે ઘણી યોજનાઓ ચલાવે છે. તો આજે આપણે સેટઅપ અને ઇન્ડસ્ટ્રી ન મહત્વ અને તેના ચેલેન્જસ અને ફીચર વિશેસમાં વાત કરીશું આજના અ આજના યુદ્ધમાં ઇનોવેશન અને ક્રિએટિવિટી વધતી રહે છે. ઘણા લોકો પોતાની આઈડિયા અને બિઝનેસમાં અ કન્વર્ટ કરવા માંગે છે. મારા મતે સ્ટેટઅપ માત્ર પૈસા કમાવાનો રસ્તો નથી પરંતુ સોસાયટી માટે કઈક નવું અને યુઝફુલ બનાવવાનો પ્રયાસ છે. સક્સેસફુલ એન્ટર એન્ટરપ્રાનર ઘણા બધા લોકોને રોજગાર પણ આપે છે. આજકાલ ટેકનોલોજી ના કારણે ઓનલાઈન બિઝનેસ શરૂ કરવું. પણ સરળ બન્યું છે તો ચાલો હવે આપણે સમજીએ કે સ્ટાર્ટઅપ અને ઇન્ડસ્ટ્રી શું છે અને તેનું મહત્વ શું છે. સૌથી પહેલા સ્ટાર્ટઅપ વિશે વાત કરીએ તો સ્ટાર્ટઅપ એટલે નવું બિઝનેસ અથવા કંપની જે અ યુનિક આઈડિયા પર આધારિત હોય છે. તેનો મુખ્ય હેતુ લોકોને પ્રોબ્લેમ સોલ્વ કરવાનો અને નવી સર્વિસ અથવા પ્રોડક્ટ આપવાનો હોય છે ઘણા સ્ટાર્ટઅપ ટેકનોલોજી નો ઉપયોગ કરીને ઇનોવેશન કરે અને તેને સોલ્યુશન આપે છે જેમ કે ઓનલાઈન શોપિંગ ફૂડ ડિલવરી અને ડિજિટલ પેમેન્ટ સર્વિસ વગેરે એક ખુબ જ સારી સર્વિસ પ્રોવાઈડ કરે છે. એક સ્મોલ આઈડિયા પણ ફીચર માટે મોટી અ કંપની બની શકે છે. આથી ક્રિએટિવિટી અને ઇનોવેશન સ્ટાર્ટઅપ માટે ખુબ જ જરૂરી છે. તો એને સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે અ કોન્ફિડન્સ અને હાર્ડ વર્કિંગ ખુબ જ જરૂરી છે. જો તમારામાં કોન્ફિડન્સ હોય તો પોતાનો સ્ટાર્ટઅપ ખૂબ જ સરળતા પૂર્વક ખોલી શકાય છે ઘણા એન્ટરપનરશીપ શરૂઆતમાં સ્મોલ લેવલથી કામ કરે છે. અને ધીરે ધીરે તે લોકો હાર્ડવર્ક કરીને તે લોકો બીગ લેવલ સુધી જાય છે. તેમાં ઘણા બધા રિસ્ક પણ આવે છે. અને તે લોકો પોતે પોતે રિસ્ક હેન્ડલ કરે છે. અને ઘણા બધા રિસ્ક તો પોતે પણ લે છે. અને નવી ઓપોર્ચુનિટી ગમેતા શકતા હોય છે. કે એ શું કરે જેનાથી ગ્રાહકો જળવાય રહે. ક્યારેક ફુયુચર પણ ફ્યુચર પણ મળે પરંતુ સક્સેસફુલ ઇંટરપેનર ત્યારે હિંમત હારતા નથી. એવ પોતાની મિસ્ટેકમાં થી શીખે છે અને ફરી મિેસટેકને સુધારવા ઘણી પ્રયત્ન કરે છે. આ થિ સ્ટેટઅપ જર્ની ચેલેન્જિંગ ખુબ જ ચેલેન્જિંગ છે એવું મને લાગે છે.
હા તમારી વાત સાચી છે કે સ્ટાર્ટઅપ એ બહુ જરૂરી છે કેમ કે સ્ટાર્ટઅપ થી જ બધા અ ઉદ્યોગો અને આ નવી નવી ક્રિએટિવિટી રહે છે આજના આધુનિક યુગના સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ એ દેશના આર્થિક વિકાસનો મુખ્ય આધાર બની ગયો છે નવી વિચારધારણા ટેકનોલોજીને આત્મનિર્ભરતા તરફ આગળ વધ વધતા યુવાનો અને માટે સ્ટાર્ટઅપ એક ન અ સોનેરી તક છે માત્ર નોકરી મેળવવાની જગ્યાએ આજે આ જાય યુ, જોવાના પોતે રોજગાર સ જે તરફ આગળ વધી રહ્યા છે સ્ટાર્ટઅપ સ્ટાર્ટઅપ એટલે નવી વિચારધારણાની પર આધારિત એવો વ્યવસાય જે નવી સમસ્યા નો ઉકેલ લાવે અવાને અથવા નવી સેવા સ ઉત્પન્ના ઉત્પાદન આપે સ્ટાર્ટઅપ ના નવ રસ્તા જોખમ અને લેવાતાની તૈયારી ઝડપથી વિકાસ કરવાની શક્તિ છે. ઉદાહરણ તરીકે ઓનલાઈન ભોજન સેવા ડિલિવરી પેમેન્ટ કૃષિે ટેકનોલોજી હેલ્થ એપ્લિકેશન વગેરે સ્ટાર્ટઅપ ના સારા ઉદાહરણ છે. ભારતના ફ્લિપકાર્ટ પેમેન્ટ ઝોમેટો જેવા સ્ટાર્ટઅપને વ માં ભા રતનું ઉજ્જવળ બન હ બનાવ્યું છે ઉદ્યોગ ઉદ્યોગ સાહસ એ એટલે નવો વ્યવસાય શરૂ કરવાની અને તેને સફળ બનાવવા માટે જોખમી જોખમ દેવાની ક્ષમતા ક્ષમતા જે કે નવો વ્યવસાય શરૂ કરે તે તેને ઉદ્યોગ સાહસિક કહેવામાં આવે છે ઉદ્યોગ સાહસિક માટે નેતૃત્વ આત્મવિશ્વાસ મહેનત અને નવી વિચાર અને સંજ કળા છે રોજગાર સ્ટાર્ટઅપ નવા રોજગારો માટે ઉભો કરે છે એક સફળ સ્ટાર્ટઅપ હજારો લોકોને નોકરી આપે છે આર્થિક વિકાસ દેશની અર્થવ્યવસ્થા મજબૂત બનાવવાના છાતા નો મોટો ફાળો છે નવા વ્યવસાય વ્યવસાય ન ઉત્પાદન અને આવક વધે છે. નવી ટેકનોલોજી વિકાસ સ્ટાર્ટઅપ નવી ટેકનોલોજી અને આવી સેવાઓ લાવે છે ડિજિટલ એ ઈન્ડિયા અને ટેકનોલોજીની વિકાસમાં સ્ટાર્ટઅપ સ્ટાર્ટઅપ નું વિશેષ યોગદાન છે આત્મનિર્ભર ભારત સ્થાનિક ઉત્પાદન અને સેવા સ વધવાની દેશ આયાત પર ઓછો આધાર રાખે છે આથી આત્મનિર્ભર ભારત ન સ્વાપન સાકાર થાય છે ગ્રામ વિકાસ આજે ગ્રામ વિસ્તારોમાં પણ કૃષિ દૂધ ઉત્પાદન અ લગતા અને ખાદ ઉદ્યોગ આધારિત સારબ છે નવી
ઉદ્યોગની વિચારણી યોગ્ય યોજના નાણાકીય વ્યવસ્થા માર્કેટિંગ કૌશલ્ય મહેન મેહેનત અને ધીરજ ટેકનોલોજી નો ઉપયોગ સારા સંભાળ ભારત સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આવે ભારત સરકાર દ્વારા સર્ટઅપ યોજના ન શરૂ કરવામાં આવી છે જેના જેના દ્વારા ઉદ્યોગોને લોન માર્ગદર્શન અને ટેકનોલોજી સહાય આપ હમે છે ગુજરાત વિમાન ગુજરાતમાં પણ આ સરકાર દ્વારા યુવાનો સ્ટાર્ટઅપ માટે પ્રોત્સાહન આપવામાં આવે છે એવો ન્યુ અને નાણાકીય સહાય આ ઉપલબ્ધ કરવામાં આવે છે સ્ટાર્ટઅપ સામેના પડકારો પૂરતું મૂડી રોકાણ ન મળતું બજારોમાં ભારે સ્પર્ધા અનુભવવાનો અભાવ માર્કેટિંગ મુશ્કેલી નિષ્ફળતાનો ભય આ યુવાનો આ આજના યુવાનો નવી એ ટેકનોલે સારા હમ.
હા બિલકુલ સાચી વાત.
આ માર્ગદર્શન લઈ જાય છે.
હા બિલકુલ સાચી વાત છે તમારી હવે આપણે જે રીતે અ શું કેહેવાય એને અ જે રીતે આપણે સ્ટાર્ટઅપ ની સમજીએ તે જ રીતે આપણે ઇન્ડસ્ટ્રી વિશે વાત કરીએ. હવે ઇન્ડસ્ટ્રીઓની વાત કરીએ તો તેઓ દેશના વિકાસ માટે ખુબ જ મહત્વપૂર્ણ છે. ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ બનાવે છે અને લોકોને એમ્પ્લોયમેન્ટ આપ ટેક્સટાઈલ ઓટોમોબાઈલ ફૂડ પ્રોસેસિંગ અને ટેકનોલોજી ઇન્ડસ્ટ્રી ને ઇકોનોમી ને સ્ટ્રોંગ બનાવે છે. એના કારણે ઈકો ઇકોનોમી ધીરે ધીરે ગ્રોથ ઉદ્યોગો ના કારણે એક્સપોર્ટ વધે છે અને દેશ ને ઇન્કમ મળે છે એથી ઇકોનોમિક ખુબ જ મજબૂત બની જાય છે. આથી ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટગ ખૂબ જરૂરી છે નેશનલ પ્રોગ્રેસર જેમ આગળ વધે તેમ દેશની ઇકોનોમી પણ આગ વધી એમ અને હવે ઇન્ડસ્ટ્રી ઇન્ડસ્ટ્રીયલ લોકોના જીવન ને પણ બનાવે છે ઘણી વસ્તુઓ જે આપણે ડે લી યુઝ કરીએે છીએ કપડા મોબાઈલ ગા ગાડી ઇન્ડસ્ટ્રી દ્વારા બનાવામાં આવે છે ઇન્ડસ્ટ્રી ગામડામાં અને શહેર બંનેમાં એમ્પ્લોયમેન્ટની ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરે છે સ્મોલ સ્ક્લેજ ઇન્ડસ્ટ્રીય પણ લોકલ ઇકોનોમી માટે ખુબ જ યુઝફુલ છે. આજે આથી ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના ડેવલપ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. કોઈ યુવાનો અને સ્ટાર્ટઅપ છે. હવે આપણે યુવાનો અને સેટઅપ વિશે વાત કરીએ તો આજના સમયમાં યુથ સ્ટાર્ટઅપ તરફય વધતા હોય યુથ સ્ટાર્ટઅપ તરફ બધું આકર્ષણ રહ્યા છે. ઘણા સ્ટુડન્ટ કોલેજ દરમિયાન જ બિઝનેસ આઈડિયા ડેવલપ કરે છે. ડિજિટલ પ્લેટફોર્મ દ્વારામા સ્કેટિંગ અને બિઝનેસ આ મેનેજમેન્ટ સરળ બન્યું છે સોશિયલ મીડિયા પણ સ્ટાર્ટઅપ અને ગ્રોથ કરવા માટે આ મદદ કરે છે. ગવર્મેન્ટ પણ સ્ટેટઅપને સપોર્ટ કરે છે લોન સબસડી અને ટ્રેનિંગ પ્રોગ્રામ દ્વારા નવા આ એન્ટર પેનેટ શીપ કાનૂન ને મદદ મળે છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવી યોજના યુદ્ધ આ યુવા યુથ ને અ ખુબ જ મદદરૂપ થાય છે આથી વધુ લોકો સેલ્ફ લે એમ્પ્લોયમેન્ટ તરફ આગળ વધી રહ્યો છે. આ કલ્ચરમાં અન એમ્પ્લોયમેન્ટ ગોઠવામાં પણ મદદરૂપ થાય છે હવે ચેલેજસને પ્રોબ્લેમ જોઈએ તો અ સ્ટાર્ટઅપ શરૂઆત સડખે એ ખુબ જ અઘરૂ છે અ તેનું ફંડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ ક્યાંથી કરવું એ મોટી ચેલેન્જીસ છે ઘણા નવા બિઝનેસને શરૂઆતમાં જ લોસ થાય છે તો તે હાર માની કરી તે પણ એક મોટો ચેલેન્જ છે હવે એક્સપિરિયન્સની કમી ના કારણે પણ ઘણી બધી પ્રોબ્લેમ આવે છે એસપરયન્સ ના હોય તો તે તેનો બિઝનેસ ચલાવી શકતો નથી પ્રોપર પ્લાનિંગ ના કારણે પણ સ્ટાર્ટઅપ ફેલ થઈ પ્રોપર પ્લાનિંગ ના હોવાને કારણે પણ સ્ટાર્ટઅપ ફેલ થઈ શ પછી મને એવું લાગે છે કે ઇન્ડસ્ટ્રીઓમાં ઇન્ડસ્ટ્રીયલ અને પોતાના સ્ટાર્ટઅપ ખોલવામાં ઘણી બધી સમસ્યાઓ પણ રહેલી છે તો આજ રીતે આપણે વાત કરતા રહીશું ઓકે